હેલો હેલો જય શ્રી કૃષ્ણબેન કેમ છો
જય શ્રી કૃષ્ણ મજા મેજો
અ આજે કણી વિશે કરીશું
આજ આપણ ઓનલાઈન શોપિંગ પર વાત કર આજે હું આપ સોના સમક્ષ ઓનલાઈન શોપિંગ જેવા આધુનિક સમયના મહત્વપૂર્ણ વિષય પર મારા વિચાર રજૂ કરવા માટે ઉભો ઊભી છું. આજના ડિજિટલ યુગમાં ઇન્ટરનેટ અને ટેકનોલોજી એ આપણા જીવનમાં ઘણા બદલાવ લાવ્યા છે તમે ઓનલાઈન શોપિંગ એ એક એવી સુવિધા છે. જેના દ્વારા આપણે ઘર બેઠ તે વસ્તુઓ ખરીદ શકીએ છીએ. પહેલા કાને વસ્તુ ખરીદવા માટે બાજારમાંને જઈને સમય પસાર કરવો પડતો હતો. પણ આજે મોબાઈલ અને ઇન્ટરનેટની મદદથી કપડા પુસ્તક ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિકસ ઘરની વસ્તુઓ અને બીજી ઘણી ચીજો આસાનીથી ઓનલાઈન મંગાવી શકાય છે. ઓનલાઈન શોપિંગનો સબસે મોટો લાભ સમય અને મહેનત ની બચત શે. વ્યસ્ત જીવનમાં લોકોને ઘર ઘર બહાર જવા વગર પોતાની જરૂરતની વસ્તુઓ મે ળી જાય છે. સાથે સાથે ઓનલાઈન પ્લેટફોર્મ પર ઘણા વિકલપ અને કિંમત નહી વસ તુલના કિંમતની તુલના કરવાની સુવિધા પણ મળે છે. પરંતુ ઓનલાઈન શોપિંગ કરતા સમયે સાવધાની રાખવી પણ જરૂરી છે. વિશ્વસ વિશ્વાસનીય વેબ સાઇટનો ઉપયોગ કરવો વસ્તુની માહિતી ધ્યાનથી વાંચવી નકલ વસ્તુઓથી બચવું અને ઓનલાઈન ભુગતાન કરતા સમય સુરક્ષા રાખવી જરૂરી છે. મિત્રો યાદ રાખજો ટેક્નોલોજી નો સહી ઉપયોગ જીવનને સરળ બનાવે છે. ચલો આપડે ડિજિટલ સુવિધાનો સમજદારી અને સુરક્ષા સાથે ઉપયોગ કરીએ.
એકદમ સાચી વાત થઈ બેન ઓનલાઈન શોપિંગ આજના સમયસી એક લોકપ્રિય સુવિધા બની ગઇ છે. આ સુવિધા એક વ્યાપાર અને ગ્રાહક બંનેના જીવનમાં ઘણો બદલાવ લાવ્યો છે. છોટે શહેરો અને ગામડાઓમાં રહેતા લોકો પણ હવે ઇન્ટરનેટ દ્વારા અલગ અલગ વસ્તુઓ ખરી શકે છે. ઓનલાઈન શોપિંગના કારણે ગ્રાહક લોકોને અનેક પ્રકારની વસ્તુઓ એ જ જગા પર જોવા મળે છે. તે વસ્તુની કિંમત ગુણવત્તા અને બી અનુભવ સમજીને યોગ્ય નિર્ણય લઈ શકે છે આ સુવિધા ગ્રાહકોને વધારે વિકલ્પ આપે છે. વ્યાપારીઓ માટે પણ ઓનલાઈન માધ્યમ એ કે નવી તક છે. તેઓ પોતાના ઉત્પાદનોને વધારે લોકો સુધી પહોંચવાડ કરી શકે છે. અને વ્યાપાર નો વિસ્તાર કરી શકે છે. ડિજિટલ વ્યાપાર આજના અંતર તંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ બની રહ્યો છે. પરંતુ ઓનલાઈન શોપિંગ સાથે કેટલાક નુકસાન પણ જોયેલા છે. ક્યારેક વસ્તુની ગુણવત્તા ફોટો જેવી ના હોય ડિલિવરીમાં વિલંબ થાય અથવા નકલી ઉત્પાદ મલી શકે છે તેથી ગ્રાહકોને જાગૃત રહેવી જરૂરી છે. આપણે હંમેશા પ્રસિદ્ધ અને ભરોસેમંદ માધ્યમ પર ખરીદી કરવી જોઈએ સમીક્ષા વાંચવી જોઈએ અને પોતાની જાણકારી સુરક્ષિત રાખવી જોઈએ યાદ રાખજો સુવિધા સાથે સાવધાની રાખશું તે ડિજિટલ દુનિયા વધારે મુશ્કેલ સુરક્ષિત બનશે ચલો આજે આપણે ઓનલાઇન શોપિંગ ન ઉપયોગ સમજદારી અને જી દારી મેં વાત કરીશું ખુબ સાચું લાગુ મારી વાત સાચી છે ને
હા ચાશી છે બિલકુલ
આ ઓનલાઈન શોપિંગ નું અ ખૂબ મોટો ફાયદો છે. એટલે આપણે ઓનલાઈન શોપિંગનું અ પેસા ઓર આવવા જવારો સમય બી બચ્યું છે.
હા બિલકુલ સાચી વાત છે. વ્યાપારીઓ માટે પણ ઓનલાઈન માધ્યમ એક એક નવી તક છે.
આજના યુગમાં આજના યુગમાં
ઓનલાઈન શોપિંગનું સબસે મોટો લાભ સમય અને મે મહેનતની બચત છે વ્ય વ્યસ્ત જીવનમાં લોકોને ઘર બાર જવા પગર પોતાની જરૂરતની વસ્તુઓ મલી જાય સાથ સાથ ઓનલાઈન પ્લેટફોર્મ
આજના આધુનિક યુગમાં
ઓનલાઈન શોપિંગ એ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે ટેકનોલોજી ના વિકાસ સાથે ખરીદારી કરવાની પદ્ધતિમાં પણ મોટો બદલાવ આવ્યો છે. હવે લોકો સમય બચાવીને ઘર બેઠે પોતાની જરૂરતની મોટી વસ્તુએ વસ્તુઓ મેળવી શકે છે ઓનલાઈન શોપિંગ ગ્રાહકોને દેશ વિદેશની વસ્તુઓ સુધી પહોચ આપી છે જે વસ્તુઓ પેલા ફક્ત મોટા શહેરોમાં મળતી હતી એ હવા ગાવડા અને નાના શહરોમાં ને તા લોકા પણ આસાનીથી મલી શકે છે. આ સુવિધા ખાસ કરીને વિદ્યાર્થીઓ નોકરી કરતા લોકો અને વિ લોકો અને વ્યસ્ત પરિવાર માટે ઉપયોગી બની છે. સમયની બચત વસ્તુઓની તુલના, ઘર સુધી વિલેવરી અને અલગ અલગ ઓફર આ બધા ઓનલાઈન શોપિંગ ના મુખ્ય લાભ સે પરંતુ મિત્રો પ્રત્યેક સુવિધા સાથે જિમ્મેદારી પણ આવે છે. વ્યા ક્યારેક લોકો આકર્ષક આ ઓફર ના લાલચમાં જરૂરત કરતા વધારે ખરીદી કરી લે છે તેથી આપણે બજેટે ધ્યાનમાં રાખ રાખીને અને જરૂરત પ્રમાણે ખરીદી કરવી જઈએ ઓનલાઈન શોપિંગ કરતા સમેય મજબૂત પાસવર્ડ નો ઉપયોગ કરવો, સુરક્ષિત ભુગતાન પદ્ધતિ અપનાવવી અને અજનબી લિંક પર ક્લિક કરવા થી બચવું જરૂરી છે. યાદ રાખજો ઈસ્માત ખરીદી એ જે સાચી ખરીદી છે જેમાં સુવિધા સાથે સમજદારી હોય ચાલો, આપને ડિજિટલ યુગને સુવિધાઓના યોગ ઉપયોગ કરીને, સુરક્ષિત અને જિમ્મેદારી ગ્રાહક બનીએ.
એકદમ સાચી વાત થઈ બેન તમારી વાત ખુબ સાચી લાગી ઓનલાઈન શોપિંગ કેવલ ખરીદી કરવાની એક પદ્ધતિ નથી. આ પણ ડિજિટલ ક્રાંતિના એક મહત્વપૂર્ણ ભાગ છે આન કારણે વ્યાપાર કરવાનું સ્વરૂપ બદલાય છે અને ગ્રાહકોને નવી સુવિધા મલી છે. આજ ઘણા વ્યવસાય ઓનલાઈન માધ્યમ દોરા પોતાના ઉત્પાદનો લોકો સુધી પૌહચાડી રહ્યા છે નાના વ્યાપારીઓને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા વેપાર વધારવાની એક તક મલી છે. આથી રોજગાર અને વ્યાપારના નામો નવા માર્ગ ખુલ્યા છે. ઓનલાઈન શોપિંગ કારને ગ્રાહક કોની કરવાની સુવિધા મલે છે. તે અલગ અલગ વસ્તુઓની ગુણવત્તા રિવ્યુ અને રેટિંગ જોઈએ યોગ્ય અને નિર્ણય લઈ શકે આથી કરીદારી વધારે સરળ અને સુવિધાજનક બની છે, પરંતુ ઓનલાઈન ખરીદી કરતાં સા તે આપણે પર્યાવરણ અને જિમ્મેદાર ઉપયોગ પર ધ્યાન આપવું જોઈએ જરૂરત પ્રાણબ પ્રમાણે ખરીદારી કરવી વસ્તુંઓને ઉપયોગ ન કરવો અને પેકેજિંગ કચરાનો યોગ્ય નીપટવા કનો ષ્ઠએ
માતા પિતાએ બાલકોને ઓનલાઈન શોપિંગના સહી ઉપયોગ અને ઓનલાઈન સુરક્ષા વિચે જાણકારી આપવી જોઈએ જેથી તેઓ ડિજિટલ દુનિયાનો સુરક્ષિત ઉપયોગ કરી શકે મિત્રો યાદ રાખજો. ઓનલાઈન સુવિધા આપણી મદદ માટે છે પણ તેનો ઉપયોગ હંમેશા સમજદારી સાથે કરવો જોઈએ. ચલો, આપણે ડિજિટલ યુગમાં જરૂર જાગૃક સુરક્ષિત અને જિમ્મેદારી ગ્રાહક બનીએ, મારી વાણીના આ તો... આ ભાગવા હું એ વાત પર પ્રકાશ ડાલવા માંગુ છું કે, ઓનલાઈન શોપિંગની આધુનિક જીવનની એક ઉપયોગી સુવિધા છે, પણ તેમાં યોગ યોગ્ય ઉપયોગ કરવો આપણી જરૂરી જિમ્દારી છે. ઓનલાન ખરીદી કરતા સમયે ગ્રાહકોને પોતાની જરૂરત બજેટ અને વસ્તુની પૂર્ણતા પર ધ્યાન આપવું જોઈએ. ફક્ત આકર્ષક ઓફર અને સસ્તા ભાવ જોઈને ખરીદી કરવાની બીજા વસ્તુની અસલી જાણકારી મેળવવી જરૂરી છે, આજના સમયમાં ડિજિટલ ભુગતાન વધારે લોકપ્રિય બની રહ્યું છે, ઓનલાઈન પેમેન્ટ કરતા સમય આપણે બીજી જાણકારી સુરક્ષિત રાખવી, ઓ ટી પી અને પાસવર્ડ કોઈ સાથે શેર ન કરવો અને ફરજી વેબસાઇટથી સાવધાન રહેેવું જરૂરી છે.
એકદમ સાચું થયું બેન. મને તમારી સાથે વાત કરીને ખૂબ સરસ લાગી. ઓ આજે આપે એક બહુ સરસ વિષય ચુન્યું છે. આમ ઓર આ તમ હું ચાય બનાવી રહું, આપ મારે ઘરે આવશો. જરૂર મલજો જય શ્રી કૃષ્ણ બેન.
જય શ્રી કૃષ્ણ.